હા આજે તો વરસાદ વધારે પડતો પડતો છે કે નથી આજે?
હમ્મ બઉ પડતો હતો.
તેજ તો વરસાદ બઓ પડે આપડું તો બધ તે નદી બી ભરાઈ ગયેલી ને અઈયે તો પાણી પાણી રસ્તા પર બધી જગ્યાએ
તો હું કરીએ બોલ?
કઈ કરીએ ની વરી હજુ આપડે થોડી કઈ કરી શકીએ?
હમ્મ.
બધી જગ્યા જ પાણી વરસાદ બી કેટ તો છે રૂકતું બી નથી વરસાદ તો.
તો હું કરીએ નેન બાંધી દીએ?
હવે કેવી રીતના પણ આપણેે બાંધી શકીએ એ રીતે આપણેે બાંધી શકીએ ને?
બાંધી દે ની બંધાતી હોય તો તારાથી
પૈસા ની મલે.
તું એ લોકની ચિંતા હું લેવા કરિયા કરે મરવા દે ને
તું આપ તું આપીડે?
મે આપીને હું કરવાનો મેં થોડી કોઈનું ભલું કરવાનું
અ તું કોઈનું ભલુ ની કરહે તો? કરે ને વાત કા જાય અરે તો વરસાદ તો બો પડ્યા કરે આપડા પુલ ઉપરથી પાણી જાય ને એવું
જાવા દે ની હું કરવાનું પાણી ને રોકી થોડી શકવાના?
તે જ તો મેં બી ની રોકી શકવાનો પણ એમ બો પાણી જાયા કરે વરહાદ બી ત્રણ ચાર દિવસ થી રુકતો જ નથી.
વરસાદ પડવાનો તો પાણી જાવાનું જ ને.
હ તો જવાનું જ તો તું હું આવી રીતના વાત કરીઆ કરે તેજ તો એમ બરાબર બોલવાનું ચાલ કઈ ની છોડ રવા દેની એને કે ફોન કરી દે ચાલ અરે